હાલો ઉભીરે બે મિનિટ
હાલો
હા આ મજાક
હું કરો બ્યુટી પાર્લરમા આયવા કે
બ્યુટી પાર્લરમા તમે
અમે આવ્યા
એવું છે, એમને
હુ
બધુ થવા દે તાલ એન દે એ સી એ થવા માંડ્યું. હા બધે હા બધે આવડી ગ્યું.
હા હ
હા મને એ બધુ
એવું છે એમ એમ ને આવડી ગીયુ
કાયમ આવો ને
કાયમ આવીએ સવાર માં જઈએ નેધવા અને બપોરના અઈ આવજે
હા
વરસાદ આવે
વરસાદ આવે જાડો મોટું છેને, એમ હરોવડે હરોવડે આવે
બો આવી જાય હારુ
હા બો આવી જાય તો સારું થાય
હા પપા
તમે હું વાયવુ
થોડી છે અમારે
એવું છે
નિંદ
બાકી શે
એવું છે
દાડીએ સા
દાળિયે કરી લેવાય ને
હા તો કરી કપાહ તો મેન
નદી
હમ હમ
કેટલા વિઘા રાયખુ
આઠ વીઘા મોલ
હ
નરસીહ હતાની
એવું છે રસિયા છેને
દાળિયા ક્યાં જવા હમ દાડીિયા કે
મ એને એત્રખ
અમે રાખુંલ
ત રાખો
હમે રાખુંને
હાલો
હા
હ
અ લાત લાત રાખું અમ તરેવી ખા
એવું છે એમ
હા
અમારા સાથે વધી ગયા
હા અમે તમારા કરતા વધી જા
હા હ મરદ બે વાર નિંદ જ
હ વાલી બધી
હા વરસાદ આવે વરસાદ નું ક્યાં જ આવ વાડય જ જવાય નહી
વાડિયાને જવાથી વરસાદ ન
બ્યુટી પાર્લર માં કાયમ શીખવા
એમે જઈએ અમારે તો ખેતરે એક ટાઈમ તો જવું જ પડે કડ લયા જાગું પડે કે નહી.
હા માલ છે ને
હા એટલે એક ફક તો જવું જ પડે છે
હા. હમારા તો માલ નથી જવા ના હોય તો રહે
હા એ હસી વાત અમારે તો માલ રહી એટલે અમારે જાવું
હમ્મ.
હમ્મ હમ્મ.
હમણાં વાડી એ નો જવાનું હોય હીખવા આવ્યા કઈ
હમ્મ હા જાતા હોય તો જાવું એ પડે ને
હા.
હમ્મ. હમ્મ.
હલો હારુ હો તમને હારું છે ને
હા અમને સારું છે.
દીવે ના થતી અમને સારું છે.
સવારનુ બોલવાનું થઇ ગયું ને બપોર નું
એવું છે ભણવા જાય
હમ્મ બધાય ભણવા જાય ત્રણે ત્રણ એ આઠમુ ભણે
પકો પક્કો ભણવા જાય
એવું થી ગયો
ઉઠી ગયો
હા ઈ સેન્ટિગ માં જાય પિન્કી આઠમુ ભણે
એવું છે.
હમ્મ હમ્મ. હમ્મ.
એ હતી ત્યારે હારુ હતું ઈ જાતી
હા.
મારે શીખવા જાઉં છે જા
હા.
હવે એમાં
એ હાર હે ખેલ્યા આવે બધી
હા હા એ કઈ જાય
હમ્મ બસ દાડિયા તો ના જવું પડે આવડી જાય છે.
નહી. જાવું પડે.
બ્યુટી પાર્લર નું નાખ દેવાય
હા કઉ સાપ હું એ બંધ કરી દેવાય ને એમાં કા તો આમાં
હા બસ ભાગ ગુગરુ રાખવાનું હોય
એટલે એમ જ ના કે હા ફરી જ તો શ્યામ સુું જોય
હા મામીના વનકાય ના લેવાય.
મામી નુ કેમ લાગે. એ હાથ પતિ નુ જ છે
હા.
ત્યાર કર્યું હા બધું તમારે
મને બધવા દીજ-
તો-
હમ
હ હારુંયો આવડી જો હો તો કમ લાગે એમ-
હા
આપડે શીખવાડય્યું તે આપડે આવડી જ જોઈ-
હા હ એ
ને આપણે કોઈ ન શીખવા રહીએ તો થોડું આવડે-
હા તોનું આડે-
એટલે તો પણ આપડે શીખવાડ દ તો ત્યાં આવડી ગય-
હમમ-
હ
બોલો-
હમ કેમ માલે છે બ તું બેઠ પાણી-
બધું સારું હોય તમને-
એમણે હારુ છે.
એવું છે.
હમ હ મેદણાવું પીજ-
હા અમારે દેવા નિંદ આ આવી ગયો-
હમ ઓ શતા થ ગ બે વખત અંદ-
હા બે હર નિંદા છે દાડીયા કર થ બાર ના-
મને દોન થઈ તે આ આવી જ-
હા, કે જતા આઈશું.
ડુંગળીને માંડવીને
હા, આવીશું દાર.
હા.
હમ.
હમમ.
ફોમ ભર્યું કે મશીન ફોમ ભરાઈ ગયુ?
હા આ.
માર ભરવું તુ પણ બંધ થઈ ગયું.
બંધ થેય ગિયુ.
હા, ફોન કર્યો કે આવું બંધ થઈ ગયું.
નથી આ અમને તો. બીજે દીજ ભરી દીધું તું હું નથી કેતી કે મારે તો બધ ક્યારે.
હું હમણાં ગઢડા ગઈ તો દાખલો ના થાય સાત પાંચ દિવસે.
હા, હવે જ પૂરું થઈ જાય.
હમ
હમ.
હમમ.
હવે તો હું પાસું આવી છે ભરવાની ત્યારે ભરી.
હા, હટા તો પરવાનું નથી તો થોડું ભરાહે.
હા, હવે તો કઈ ન ભરાય.
ના. એટલે એમ જ ને કે હવે તો મોડુ થઈ ગયુ હતુ ભરા
હા, પેલા તો થાય પણ દાખલો નતો મારે.
ન અં કઈને નતતો અમારે.
ને.
નય.
દાખલો દાખલો હોય તો ભરાય જાય. તમારા પપ્પા ને કોઈ ન નતું?
હમ. એને આવક ન હતો જાતિનો કોઈ ન નતો.
એવું છે.
નકર બરાય છે.
હ હમ
હા, ગુમ
વરસાદ ન થ આવતો ને?
ન
હે?
ચાર ડ્રેસી એળ મશીન
ના શ
હા તાો તેસીના
નિસકા ખાતા લાગે
તો અલીસથ
હા વરસાદ નું કઈ વરસાદ નું કઈ કામ તો ન હોય
હમ
ના સાહેબ નથી રેતા ને હવે
એ ગલ હજી
વય જ લાગે હ હોય જ લાગે
પું ગ્રાન તો હુંકઈ
છે
જ જડ
તો ખબર નઈ ને કાલ પમી તોકે તો ભયા જયા લાગે
ત સારું મે છે પણ આ લુગડા ગોધરા તો
વિહાળે જાવય ને
હ અહી પણ
હમ પાચ વાગે આવીશે
હ આપડે સુટા થઇ જાયને વવ
હમ
આપડે સુું થઇ જાય
હા આપડે ઘર વહી જાય ત્યારે આવતા હ
હ
હમ
બધીત પાણી કેમ છે
બધું સારું છે
હા કામકાના
હમ કામ તો અત્યારે કઈ નથી વરસાદ ન બધું થઈ ગયું ખેતર માં
સત મ
ક ર હોય બધ
હ
હા
હા
બો
આપ બોલ બોલુંસ તો ખરી બ
હમ
તમે જો તો ખરા કે વરસાદ ન કઈ કામ ઓોલું નથી
હા